હેલો ડિયર કસ્ટમર. તો કેસે હૈ આપલોગ?
ભાઈ આમાં સ્પીકર બંધ થાય એવું કંઈ છે નહીં? સ્પીકર પર જ ફોન રહેશે?
એ કરવુ પડશે.
હા સ્પીકર પર છે. તમને શું લાગે છે?
અમારે તો બ્લૂટૂથ કનેક્ટ છે.
બસ એટલે. બોલો કેવું ચાલે?
અરે મસ્ત.
હમ્મ-હમ્મ.
હમ્મ. જમ્યાં?
ના રે હવે જાવાનો પ્લાન હતો કે જમી લે, બે વાગે જમવાનું છે.
બે વાગે કોણ જમે?
અમે.
બે વાગે કોણ જમે?
આઈ એમ વેરી ડેન્જરસ ઈન્સાન.
યા, યા. વો તો આપ હો.
બડે ખતરનાક લોગ હે.
હા બાકી બ શાંતિ.
હમ્મ-હમ્મ.
આમાં મારું નામ શું લખેલું આવે?
ઓરિજનલ નામ?
હા. એ જ લખેલું આવે છ?
હમ્મ.
બરાબર.
ચેન્જ થાય.
હા ના થાય. બરોબર ડાઉટ હતો એટલે પૂછ્યું તમારું બે શું?
અરે નહીં. સ્ટાર્ટિંગમાં નામ જો ચેન્જ કર્યું હોય ને તો ઈજ નામ આવે.
ના-ના-ના બરાબર છે. અમે તમને ખબર જ છે શું ચિંતા.
હા, હા કેમ નહીં.
ના ખબર હોય તો ભઈ વિચારવું પડે.
હમ્મ-હમ્મ. એટલે જાણીતા ને જ જોઈન કરાય આવા.
હા એજ એટલે મે સૌથી પેલા તમને કીધું. મેં તમને તે દાડે કીધું તું એક વાર ટ્રાય કરો. પણ તમે એમ કેમ કે મે ખુદ ટ્રાય નોતું કર્યું, પછી તમને કેમની કહું. હવે મે કુ લાઈ ટ્રાય કરીએ, જે થશે એ જોવાઈ જશે. કરવામાં શું જાય છે!
હા હું પણ ફ્રી નતો, હમણાં ફ્રી થઈ ગયા. ને
આજે તમે જોબ પર નહીં ગયાં?
નહી કાલ ન તો ગયો આજ નથી ગયો પણ વરસાદ આલ સાયા
અહા હજી બંધ નહી થયો તો તાપ કાઢ્યો બોલો
નારે ના એહ તો વરસાદ આજ નથી પ કાળ તો સમદર માં નાવા હ.
એ તો ખબર છે મને પણ આજે કેમ આજુ સુું- રજા પાડી કેટલી રજાઓ પાડો છો.
હ એ જ વાત છે અર તો એવી રીતતે છે કે મન પડે તો રજા.
હા હા સાચી વાત તમારા જેવા મહાન લોકો
રજા. તો ઓકે હાઆ મા લંબુ કઈ ટેન્શન લેવાય નહી.
પછી તમે રજા પાડો ઇન્કમ ખપાઈ
ના ના અમારે સરકારી છે ને
મને તો મળવાની ઈછે બરાબર હા સારું.
હા,
આતો હું તમને હેતો પૂછશ.
નાના એતોનો જાય દિવસે રજા હોય મતલબ અમે. બે ભેગા હોય બે કારીગર મતલબ જાય તો એમ કે રજા હોય. તો છું મતલબ અમે બેજ હોય મોસ્ટઓફલી. અરે લાંબો.
બરોબર એતો. હા, એટલે મને મન થાય તો આપેને પછી ઈનકમ કાપવાની.
હા મજા.
મુજા અલયા પૈસા કપાય એજોને મુજા કેમ
અરે નહિપા હાર્ડવર્ક વાળું કામ હોય. તો આમ થાય કે આરામ કરોતો રેસ્ટ કરી લે, ને એટલે એવી રીતે. બાકી એમ હતું કે ક્યારેક એવો ટાઈમ હતો બે હજારને ત્રેવીસમાં. જયારે મહિના દિવસમાં ખાલી બે રજા,
બરાબર.
બે રજા કે એક રજા એવી રીતનો હતો.
મહિના દિવસમાં એજ હોવું જોઈએ, ઇન્કમ મજા ના આવે આવુંતો.
એઈજ વાત છે, હવે કંઈ કરવું જોકે નવું શું,
એ માટે જવું જોઈએ હ.
હારે રેગ્યુલર જવું પડે, રેગ્યુલર જવું પડે.
જે છે.
હ
બોલો બાકી કેવું ચાલે.
હું મસ્ત જમી લીધું.
ના આવેે હજુતો વાર છે.
હારો, હારો. તમારે જેવું હમુ નહીંને અમારે.
હા ભાઈ તમારી વાતના થાય.
હા હા તમે તો યુટ્યુબરયા.
હજી બની નથી.
હાતો બનશે ને પણ
બની સુું તારે કેજો હજી ક્યાં
હા તમે યુટ્યુબર બની જાહો પછી મને યુટ્યુબર બનાય દેહો.
હા હા હજુ એક ટપકોડા વ્યુ આવતા નહીં.
હા હા આવી ગેલા હસે ને. આજ નહીંતો કાલે તો પરશો પરશો નહીંતો બરસ હા એતો કન્ટિન્યુ ચાલુ જ રેવાનું છે. લવને કોન્ફરન્સમાં કોકને.
આમાં કેમને કોન્ફડન્સ લેવા બે
નહીં જાવ.
એમ નહીં નહીં બરોબર છે.
એ ફોન એ જ લવ
આમાં ઓપ્શન જ આવતા નહી તો કોનફરેન્સ ક્યાંથી લઈ.
એક બે ઓપ્શન નહીં જોયો સ્પીકર ઓફ કરવાનો બે ઓપ્શન નથી કોઈ ભી ઓપ્શન નહીં. મ્યૂટ થવાનું ભી ઓપ્શન નથી.
હા, હા બરોબર.
બરાબર, મને તમારા ફોનમાં નહીં થશે વિચાર
તમને
ક્યાર ની વિચારુ થતું નહી બોલો બાકી કેવું શાંતિ.
અને અપગ્રેડ વર્ઝન લાવું હો કાલ પછી વેલા હુંય ગેલા.
હા હા તમે ગુડ નાઈટ કીધું ને પછી સૂઈ ગઈ તી.
કાલે લગભગ બાર વાગે તો હુઈ ગયો તો.
બાર વાગે તો હું જ અધવટી ગઈ.
આ વાતે ઓલું હું કહેવાય? હું વિચારતો હતો કે એકાદ વિડિયોનું કરી નાખું પછી મેં કહ્યું, અમને આમાં રેસ્ટ લઈ લેવાની જરૂર છે. વિડિઓ ડાઉન છે.
કોણ તમારે બી.
તો મારા વ્યુઝ ડાઉન છે ને એક વિડીયો ચેક કરજે ખાલી તું.
તમારે કઈ વ્યુ ડાઉન છે, મને ખ્યાલ છે ત્યાં સુધી તમારે તો બરાબર છે. વધ જાય
નય એક લાસ્ટ વિડીયો હતો ને, એમાં ચેક કરી એમાં આઠસો આઠસો વ્યુઝ છે.
ઓ બાપરે ઓછી શું થયું?
અરે હું કહું તો ખરી, આમાં કાઢ નાખ સોસ તો નડેળા કરે. એટલે મારો પ્લેન છે કે હવે ને શોર્ટ વિડીયો છે ને, ડિલીટ કરીને ટ્રાય કરું હું તો. મને એની ઉપર ડાઉટ છે.
બસ તો પછી કરીને મને કહો કેવું છે, આમ કેવની.
એટલે હું હમણાં એક્ટિવ નથી વધારે. હા છે ને જ્યારે એમ લાગે ને કે બધી કૉલ કંઈ ભેગું થાય એમ નથી તો એવું કરે ખબર છે.
હમ.
બધી વસ્તુ બંધ કરી મોબાઈલને એરપ્લેન મોડમાં રાખી શાંતિથી એમ રેસ્ટ કરાય.
હ. સાચી વાત સાચી વાત.
હમ અરે જાજુ ટેન્શન લેવાય નહીં, જે થાવું હોય ને થાય.
બોલશો નહીં સૌથી વધારે ટેન્શન રમેલ હત.
ના રે અમે તો ટેન્શન ના લઈએ.
બધાં બોલ રહેવા દે.
ના રે ટેન્શન તું લે.
હવે જો આપણે વાત કરી હોય ને તો આના પર વાત કરવાની બરાબર.
હમ હમ.
તમે ઘરે છો?
હા ઘેર છે.
આજે ઘરે વાત થાય છે આમ કે ઘરે વાત નથી કરતો.
અરે નહીં એમાં એવું ને કે. લો નાખીને બીજા તો આ કૉલ પર હોય ને તો નેટવર્ક આવે મતલબ એમાં વાત કરીએ કે. તો અવાજ આવે, બાકી નેટવર્ક ના આવતો હોય બરોબર રખડતા હોય.
બરાબર.
કૉલર હોય ને તો જ બરાબર આવે તો વાંધો ન આવે. બાકી જો નેટવર્ક વાળું હોય તો પછી.
હા તો આપડા સારું ને?
હરે નંબર ઉપર છે ને એ રીતનું. હા પણ એમાં થડું થોડું નેટવર્ક હોય તો અવાજ ક્લયર આવે.
હા.
બાકી ઓલામાં નેટવર્કમાં ઇન્સ્ટાગ્રામમાં નેટવર્ક વધારે જોએ. એમાં જો જો ફોરજી પ્લસ નેટવર્ક હોય તો બોરું વાત જ થો.
એમાં તો જોયએ.
હમ એટલે એમ ન ભેગું થાય ને. અમે તો દુનિયામાં ટેન્શન જ ના લેએ, મજા કરો.
બોસો નને મને બધું ખબર.
લ ખબર છે.
ને ખબર છે એટલે જ તો કહું છું હું કોન્ફિડન્સ જોડે કહી શકું. કે સૌથી વધધા ટેન્શન લેનારા માણસ છો તમે.
ના રે અમે ટટેનશન જ ના લે, ટટેનશન કેન લ.
તમને ખબર
એ જ વાત છે, ટેન્શન ટેન્શન. પટેન્સન ક લેવા તું હ.
હ બોલ સડ
હ
મન ખબર છે કોણ લેય છે પ્લીઝ ના બોલશો.
લે અમે હારા માણસો છે એકદમ.
ખબર
સંસ્કારી હોય હા સંસ્કારી હોય. ઓનલાઈન શું કર્યું બે વાત કરવા શરમ આવે છે તો વાત યે કરયે નય.
આ હા એક મીનિટ મને ડાઉટ છે કે તમે પાછી ગેમ ચાલુ કરીને.
કોણ કે એવી એવી આફવા કોણ ફેલાવે. એવી અફવા કોણ ફેલાવે?
હેલો.
હમમ
હવે નય બો એક મિનિટ એક મિનિટ.